હલો. હલો, અવાજ આવે છે? હા, હા તો આજે મને થયું ઘણા દિવસથી તમારી સાથે વાત નથી કરી તો આપડે આજે બહુ મહત્વના ટોપિક ઉપર જરા મારે તમારી સાથે વાત કરવી છે. કે આજની જે આ એડ્યુકેશન સિસ્ટમ છે. તે તમને શું લાગે છે કે આપણા ટાઈમે તો આવું બધું નહી હતું. આટલા ટાઈમે તો બણતર આપણું કેટલું સરલ હતું. પણ હવેનું જે આપણે તો જોઈએ છે, કે છોકરાઓ ઉપર એટલું બધું બોજો લાગે છે. કે આ એક્ટિવિટી કરો પેલી એક્ટિવિટી કરો એટલે ભણવાનું સાઈડ ઉપર છે અને બસ એક્ટિવિટી એક્ટિવિટી કરીને છોકરા લોકોને જે શીખવું જોઈએ એ બધું એ લોકોને નથી શીખાતું અને બીજું જ બધું વધારે પડતી એક્ટિવિટી હોય છે, પ્રોગ્રામ હોય છે અને કઈક પ્રોજેક્ટ કરવાના હોય છે. અને એમાંથી અડધી વસ્તુ તો ખાલી માં-બાપ આવુ જ કરતા હોય છે, એમાં છોકરાને તો કોઈ પણ અ નોલેજ મલતું જ નથી. તો તમને શું લાગે છે, તમારો પણ નાનો બાબો છે. એ સ્કૂલે જતો હશે? તો તમને પણ તકલીફ તો પડતી હશે ને?
એ સાચી વાત કીધી તમે કે જેવું કે? સ્કૂલમાં છે ને એ લોકો એક મહિનો સ્ટાર્ટ થાય એટલે એક સર્ક્યુલર આવી જ જાય છે. કે આ એક્ટિવિટીની સામાન લાવવાનું છે ને આ આ દિવસે આ એક્ટિવિટી થશે. તો મારે તો શું કે એક્ટિવિટીનું પ્લેનિંગ જ કર્યા કરવાનું અને મારા છોકરાને એટલું ગમતું તો હોય કે હા મમ્મી કરે છે તો હું પણ કરુ. પણ એટલું હાર્ડ હોય છે ને કે એ વસ્તુ કરી નથી શકતો. એટલે એને ઇન્ટરેસ્ટ તો છે કરવાનું પણ એ બધું કેવી રીતના કરવાનું એ સ્કૂલમાં નથી શીખવતા એ લોકો ખાલી એક્ટિવિટી આપી દે છે. કે બનાવો હમણાં જ મારા છોકરાને એમ કેવ ને... કે હમણાં આ હે હમણા ન્યુટ્રીશન વીક ચાલે છે તો એમાં... છે ને એનું... અ કોઈ બી વેજિટેબલ ફ્રૂટ ને એના ઉપર છે ને એને શો એન્ટેલ કરવાનું છે. તો મારે તો એની તૈયારીમાં લાગી હતી. હું તો... તો મારે બસ છોકરો મને તો બનાના જ બનીને જવું છે. તો એને મેં બનાનાનું કટ ટ આઉટ બનાવી આય્પુ અને એ બસ એના ઉપર એને બે-ત્રણ લાાઈન્સ બોલવાય. તો એને બો લઈને તો જવું છે. પણ બોલવાનો એટલો બધો કંટાળો આવે કે બોલવા જ તૈયાર નથી થતો. ને આખું મહેનત આપડી કરેલી હોય પણ અગર છોક કરું ત્યાં જઈને સ્કૂલમાં બોલે જ નઈ. તો આપડી મહેનત તો આખી વેસ્ટ જ જાય છે. તો તમે જેવું કહો કે આપણા ટાઈમ પર તો આ બધું કઈ હતું જ નહી. આપડે તો કોઈ જાતની કોઈ એક્ટિવિટી કોઈ દિવસ બનાવી જ નથી. આટલા મોટા થયા કોલેજમાં આવ્યા પણ હા, પ્રોજેક્ટસ આવતા પણ એમાં તો મમ્મી-પપ્પાને શું કરવું હોય તો કોઈ દિવસ ખબર જ નહી હતું. જયારે અમળે ના કેવું હોય. કે આખું આખું બધું મમ્મી-પપ્પા કરે પેરેન્ટ્સ જ કરે છે. છોકરાઓ તો ખાલી તૈયાર ની વસ્તુ જ લઈ જાય છે. યા તો ખાલી ચીપકાવે યા જોઈન્ટ કરીને બતાવે શું કેવો તમે?
હા, એ જ મારે તમને પછવું હતું, કેમકે મારા ભાઈ ના છોકરાઓ છે. તે લોકો પણ દર દર બીજા દિવસે મારી પાસે આવે છે. અને મને કહે છે કે ફયા આ આજે તમે મને આ કરી આપો, ફયા મને પેલું કરી આપો. તો આ એ લોકો તો કઈ શીખી જ નથી રહ્યા. એ લોકને જે... તો આટલી મોંઘી-મોંઘી બુકો સ્કૂલ વાળાઓ લેવડાવે છે. અને જો છોકરાઓને એમાંથી કઈ... ખબર જ નહી પડતી હોય અને એ લોકો કઈ કરી જ નહી શકતા હોય. તો આટલી... પેરેન્ટ્સ ને આટલા બધા પૈસા એ લોકો ખર્ચાવે છે. તો એનો શું મતલબ છે. આપણા ટાઈમે કેવું હતું કે ભણવાનું. પહેલે આવતું હતું અને પછી એક્ટિવિટીને એ બધું આવતું હતું. ચલો આપડે એ વસ્તુ માનીએ કે જવાનો બદલાયો છે. કોમ્પ્યુટર આવ્યું છે અને એઆઈ સિસ્ટમ ને બધું આવ્યું છે. એટલે છોકરા લોકનુ એ આ બધું પણ શીખવું જોઈએ. એ બહ ઇમ્પોર્ટન્ટ છે પણ એની સાથે જો એ લોકને એ વસ્તુનો... શું કામ કરીએ છે. એ નોલેજ જ નહીં હોય તો પછી એ શું કામનું છે આ ભણતર. એના કરતા તો આપણેે ભણેલા હતા તો આપણને... એ ટાઈમે જે ભણેલા હતા તે આપણને હજુ પણ યાદ છે. પણ આજના છોકરાઓને તમે ત્રીજા નામાં હોય અને પછી ચો થામાં આવીએ અને આપડે ત્રીજાનું પૂછીએ. તો એ લોકોને એનું બિલકુલ એટલે બિલકુલ જ એ લોકોને કઈ ખબર હોતી નથી. કેમ કે અડધી એક્ટિવિટી ને એ બધું તો... મા-બાપે કર્યું હોય એ લોકો તો ખાલી બસ બાજુમાં બેઠા હોય. પણ એ એક્ટિવિટી શું કામ કરીએ છીએ. એમાંથી આપ ણને શું લાભ મલે છે. એ બધું એ લોકોને કઈ જ ખબર નથી હોતી. એટલે મને એમ થાય છે કે આપડું જે ભણતર હતું ને... તે વધારે અસરકારક હતું. કે આપણને આજે પણ એ બધી વસ્તુ યાદ છે અને આપણને... આટલા વર્ષો પછી પણ આપણા ટીચરો... જે શીખવાડેલો હતો એક્ટિવિટી થ્રુ શીખવાયેલું હોય. પણ જે રીતે એ લોકો એ આપણને સમજાયું હતું. તે વસ્તુ આપણા મગજમાં હજુ પણ આપણને યાદ છે અને સ્કૂલમાં... મને તો એવું લાગે છે. કે બિચારના ટીચરો ઉપર બી એટલું બધું મોજું હોય છે. કે એ લોકો એ તો સિલેબસ બી પતાવવાનું હોય. અને એક્ટિવિટી પણ કરવાનું હોય, ગ્રેડિંગ બી કરવાનું હોય. એટલે બિચારા ટીચર લોકો તો આ બધામાંથી ઉચા નથી આવતા. કે એ લોકો બાળકને સારી રીતે ભણાવી શકે. તો તમારો શું કેવો છે આ વાતમાં?
સાચું જે તમે કહો છો કે એટલું બધું આખો દિવસ એક્ટિવિટી... હવે મારું જ છોકરુમેં કેવું છું આખો દિવસ કઈ ને એક્ટિવિટી જ કર્યા કરતું હોય. પણ એને જે બેઝિક નોલેજ હોવા જોઈએ છે. કે કેવી રીતના ઘરમાં આપણે અ સ્વચ્છ... કરવી કે પોતેની બોડીને કેવી રીતના હાઈજીન રાખવું. એ બધું લોકો જે બેસિક વસ્તુ છે તે તો શીખવતા જ નથી. એક્ટિવિટીના નામ પર એ લોકો એટલું બધું કરાવે છે. કે છોકરું કઈ આવડી જ નથી શકતું. હવે મેં જેને હમણાં જ લાસ્ટ યર જે એ ભયણું હતું. એજ વસ્તુ મેં એને પાછું પૂછ્યું આ વર્ષે. તો એ આખો બ્લેન્ક થઈ ગયો ને આવડતું જ નથી એ બધી સ્પેલિંગસ. ના હવે તો કેવું કે મારા છોકરાને કંઈક હવે તો ફોનિસવાળું... એટલે સાઉન્ડથી સ્પેલિંગ શીખવાની. એટલે આપણા ટાઈમ પર તો એ બધું હતું જ ને કે સાઉન્ડથી શીખવી. આપણે તો ખાલી સ્પેલિંગ્સ લેટરથી બધું ઓળખતા હતા. હવે એ લોકોને આખું આખું સ્પેલિંગ કેટલા મોટા મોટા સ્પેલિંગસ લર્ન કર. હોય પણ એનામ માટે છોકરું મારું એટલું નાનું લાગે... કે એને આવડતા જ નથી. તો મેં તો એને હમણાં તો બેસીિક જ કરાવું છું. પણ આ સ્કૂલે બી જોવા જોઈએ કે હર હરેક છોકરું અલગ-અલગ હોય છે. બધા સરખા નથી હોતા તો આ બધું પ્રોબ્લમ ક્યાંથી ચાલુ થાય? મેન તો ગવર્મેન્ટે જોવા જોઈએ કે એજ્યુકેશન સિસ્ટમમાં શું ચાલી રહ્યું છે. હરેક સ્કૂલમાં બધી અલગ-અલગ સ્કૂલમાં કેવી રીતના ચાલે. પેરેન્ટ્સ આટલું બધું કમ્પ્લેન કરે છે એફર્ટ્સ નાખે છે, ટીચર્સ નાખે છે. પણ ગવર્મેન્ટ તો ખાલી એક વસ્તુ આપી દે છે કે હા આ કરાવવાનું છે. પણ કેવી રીતના કરાવું એ તો કોઈ બતાવતું જ નથી. કે એવું નથી કે એક જ ક્લાસમાં કે દસ જ છોકરા છે કે વીસ જ છોકરા. કેટલા બધા છોકરાઓ હોય છે ટીચર બી બીચારા શું કરે કેટલા છોકરાઓ પર ધ્યાન આપે. બધા છોકરાઓ તો સારા સરખા જ નથી હોતા ને શું કેવો?
ના એકદમ બરાબર અને આ જે તમે ફોનિક્સની વાત કરી... એ તો મને એમ લાગે છે કે એ ખાલી છે ને એક... જો બિઝનેસ જેવો થઈ ગયો છે પૈસા કમાવાનો એક ધંધો થયો છે. આપણે પણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ માં ભણ્યા છે આપણે તો ફોનિક્સથી કઈ નથી શીખા પણ આજે કદાચ આજના છોકરાઓ કરતા આપણા સ્વેલિંગ્સ અને આપણું ઇંગ્લિશ વધારે સારું છે. આજે એ ફોનિકસ ના તમે ટ્યુશન મૂકવો તો મને ખબર છે કે, અહિયાં એક સ્કૂલ ના જે મેડમ કરાવે છે. તે આખા વર્ષને એ લોકો વીસ હજાર રૂપિયા ફીસ લે છે. અને ખાલી અઠવાડિયા ના બે દિવસ એ લોકો એક-એક કલાક બોલાવે છે. તો તમે એ વિચારો ને! કે એક કલાકની અંદર તમારા બાળકને એ લોકો કેટલું ફોનેક્સ શીખવી દેવાના અને ફોનિક્સ નું પણ એવું છે, કે તમે નાના-નાના સ્પેલિંગ હોય તે તમે બનાવી શકો, પણ મોટા-મોટા જે સ્પેલિંગ આવે છે. ધારો કે, યુનિવર્સિટી છે. કે એવા બધા જે મોટા સ્પેલિંગ હોય છે. તે કઈ આપણાથી ફોનિક્સ થી નથી બનવાના એ તો છોકરાઓ એ લર્ન જ કરવા પડશે ને! તો પછી તમે ફોનિકસ ને પછાડી તમે આજકાલની સ્કૂલ આટલું બધું શું કામ અને મહત્વ આપો છો? છોકરાઓ જ્યારે રીડ કરતા સ થશે. તો ઓટોમેટિકલી એ લોકોને સ્પેલિંગ આવડી જ જવાના છે. તમે સાઉન્ડ પ્રમાણે શીખવો કે તમે રીડ કરાવી ને શીખવો છોકરું શીખી જ જવાનું છે. અમે પણ એવી રીતે શિખ્યા છે. સ્પેલિંગ લર્ન કરવાનું અને, બનાવતા એ સ્પેલિંગને અ બ્રેક કરી દેવાનું અને પછી આપણે એને લર્ન કરવાનું. પણ ખબર નય કે આપડી એડ્યુકેશન સિસ્ટમ અત્યારે ક્યાં જઈ રહી છે? એ મા-બાપ ઉપર પણ એટલું બર્ડન છે. છોકરાઓ પણ એટલું બર્નર છે. અને બીજું કે આજકાલ અવે મા બાપ છે ને દેખા દેખી ની અંદર આ છોકરા આ ક્લાસમાં જાય છે. તો મારે પણ જવાનું જ છે. મારો છોકરો પણ પાછળ રહી જશે. આ બધી હોડ ની અંદર આપડે બિચારા બાળકો નું તો વિચારતા જ નથી કે, એને શું ગમે છે? એને શું કરવું છે? એટલે મારે તમને એક અ ફ્રેન્ડ તરીકે તમને એક અ સલાહ છે. કે તમે આવી હોડમાં નહીં પાડતા તમારા છોકરાઓમાં તારા છોકરાઓને જો અ અમુક વસ્તુ કઈ ગેમ્સ ગમતી હોય તો, પછી તમારે એમ એજ જોઈન કરાવવાનું. આ બીજું બધા છો મા-બાપ કરે તે બધું તમારે નય કરવાનું.
સાચું-સાચું એ બધું હું ધ્યાન રાખીશ. અને મારા છોકરા મેં હવે અને છે ને કલરિંગને એ બધું બોવ ગમતું હોય. તો હું અ જ્યારે બી ટાઈમ થાય. એટલે અમુક ટાઈમમાં એને કલરિંગ ની વસ્તુ આપી દઉં છું. કારણ કે એ કલરિંગ તો સારી રીતના સિ કે એ આર્ટ એન્ડ ક્રાફ્ટ એને બોવ ગમે કાપવાનું હોય કોઈ જોડવાનું હોય બહુ જ ગમે છે. તો હું એને એ વસ્તુ કરવા આપું. મારા સાથે કઈ ઘરનું કામ હોય એ બી અને કરવા આપું. તો એ નથી એ બધી વસ્તુ તો શીખે છે. જે સ્કૂલ માં નથી શીખ, વતા તો આપણે ઘરે તો એને પ્રયાસ કરી જ શકીએ શીખવવાનો. એટલે એ બોવ જરૂરી છે લાઈફ માં. ખાલી ભણવાનું જ એક વસ્તુ જરૂરી નથી. અને હું એ બી માનું કે તમે જેવું ક્યો, કે બધાને આપણેે જોઈ-જોઈને બધું ન કરવા જોઈએ. તો એવું મોં મેં વાત એકદમ સારી રીતના સમજી ગઈ છું. તો એ મેં ધ્યાનમાં રાખીશ. ચાલો, આવજો. હા ને, પછી આપણે કોઈ ફરી નવી ટોપિક પર વાત કરશું.
હા આવજો.